હાલો
હાલો.
હા દ્ધુમીલભાઈ કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. તમારો બરાબર અવાજ નથી આવતો અવાજ વધારો
મારો અવાજ વધારેલો ફૂલ જ છે.
હાલો તમારો અવાજ બરાબર આવતો નથી.
અવે આવે
હા હવે થોડોક આયવો.
હમ આજે
આજે કે આજે ઉદાહરણના એને જો પેલા પેલો કયો ઉદાહરણ બે જે બીજાનો આપેલો ને. એટલે ઉદાહરણમાં બે કરી નાખું પછી, ત્રણ ચાર બેતો પતાવી જ કાઢું મે.
કયા બે હાજાર ચોવીસનો.
બે હજાર ચોઈસના આહ ઉદાહરણનો પતાવાનો છે.
હમ હમ એટલે ચોપડીમાંના.
હમ. તો પેલું આપડું પેલો દાખલો પેલાનો બાકી હતો. તો તેનું હું થયું, પેલું નોટનુ
તે આલે આજે જે નોટ લાવાનું હતું. તે આવેલા ની
બરાબર બરાબર પછી વાત. હું કેવઅમના, હું કરે
બસ કાઈ ની બેહુ એમ કરતો છે.
હ. તમે બીઆરએસના મને પેપર પેલા મોકલેલા ને.
મે તને પેલું પેપર મોકલાવેલુ તમારામાં
બરાબર છે. તમારું કયું પેલું પેપર બાકી છે. તા મોકલવાનું?
કયું?
ઇન્ટરનલનુ મોકલા વેલું એક્સટર્નલનુ બાકી છે. ને
બંનેવ પેપર આપેલા
હ હ હ હ બરાબર છે. એક સવાલબી મુક મોકલી આપેલો તો એટી કેટીના જો પેપર આવી જાહે તો મને મોકલી આપજોને.
હા તે દોસ્તારને હું ફોન ફોન કરા પછી મે તને મોકલાવું.
બરાબર છે. હું કેવ આજકાલ છે ને?
હમ્મ.
તો અહિયાં પચેને તો ચૂરન લી આઉ કેય તો કાલે?
હા લી આવજે ની કાઈ ની.
હ ચૂરન સ્પેશિયલ એકદમ મોટું હો રૂપિયા નું એટલામાં આવે મોટું બાટલી આવતી છે. ચુ ચૂરન આપડે પેલું કઈ પતંજલુ નું જ છે. મસ્ત ચૂરન.
કઈ ની લી આવજે ને
હમ્મ બરાબર છે આજે આજે એકવીસ સાલ તારીખ થેઈ ગિયાન આ મહિનો પતી જવાનો અને હરા કઈ એટલું બધું વંચવાનું થયું ની.
વાચની તો.
અરે વાંચું વાંચું પણ અમરે જ વરહાદ બંધ થયો અમરે જ ચાલુ હતો કેટલો વરહાદ આવતો હતો.
અરે કાલેબી બો ભારી વરસાદ છે
એતો બોતેર કલાક ની આગાહી છે ને?
હમ્મ હમ્મ વલહાડમા આગાહી છે ખરી?
બરાબર પાંચ ચાર ચારેક કે પાંચેક ઇંચ ભરાઈ જાહે કે?
આરામથી.
હમ્મ બરાબર છે ને આજે ચલ હમ્મ આજે ચલાય્યું પણ દોસ્તારો હુટા ની.
હામાં?
એલોક એલોકો હાતે વાટ તો થેઈ. તો એ લોકો એમ કે એ લોકો ને લેઈ જાવાના એ કાલે બી એ લોકો લગભગ ની રેહે એમ કે
કા કોલેજમાં કેમ?
હા એલોકોને કલેક્ટર ની ઓફિસ માં લેઈ ગેયલા તે.
એટલે પાછા લેઈ જવાના?
હીકવવા હારું હ. ને તા બોલ કીધું કે તમને અથવારીયા માં જાહે તો વાંધો ની ને તમારી હાજરી પુરાઈ જાહે એમ કે એટલે આપરો દોસ્તાર તો એનું ટુશનમાં તો રેહેજ ની.
ની નીની પણ હમણા જે હમણાં ની હાજરી તે બધી.
અમરાની હજારી તો એનુ પુરાઈ જાહે.
એવું કે?
એ આ એવું તો જેવું કઈ કીધું અમરાની હાજરીને
તો તો એલોકો ફાયદામાં રિહ્યા તો તો.
અરે ફાયદામાં ની નુકસાનમાં રીયા કેમ કે હવે આ બીઆરસમાં ને એવું બધું એ કેવી રીતના કરવાના એ બધું જ ચલાવહે.
એ તો ટોપર અ વાચી લે એલોકો એ લોકો વચી લેઈ.
એટો લાગે પણ જે હમજ પરવા જોએને તાજ ટીચર ચલાવે હમજ પરવા જોએને તે ની પરહે તો ગોખાઈ જાહે એવું લાગે.
ટોપર લોકોને હમજ પડી જાય આમા કઈ થાય ની.
એ વાત હાચી છે ટોપર લોકોને હમજ પડી જાય ત્યારે આપણને કઈ હમજ પડે ની.
હ એટલે જ ને ને ટોપર લોકોને લોસ નહી જાય એમ.
બરાબર છે. આજે બી પેપર હમ કે પેટ્રોલ પેટ્રોલ પુરાનો કે ની?
આજ ની જેમ જો કાલે રિટર્નમાં પુરાય લાવા તો મે.
બરાબર તારું તો બે જ દહાડા પાહું ચાલતું છે ને.
નીરેે આ વખતે તો મેંએ વધારે લાખેલું હતુ કેટલા નું લાખેલું હતુ બસો ને બસોને દશનું લાખે જ હતું ચાર પાંચ દિવસ આરામ થી
ચાર પાંચ દિવસ એટલે હું કેવાય? ચાર પાંચ દિવસ તો કેમ તારું બસો નું લખાવે ને ત્રણ ચાર દિવસ ચાલે એમ કઈ?
બસો દસ નું લખાવેલું હતું મેં શુક્રવારે. શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ હજુ ભી કાલે ચલાવું હોય તો માર થી ચલાવાય ધેરે તો આવી જાય ગાડી પાહૈ પેટ્રોલ પૂરવા બી જવાય.
હું વાત કરે. હારું કેહવાય ની તો એવું ની લાગે કે અડઘે થી પછી ધક્કો મારવા પડે એવું તો નઈ થઈ ને?
પેલું હો એવું ની પેલું હો દોળહોનું લખ્યા કરે ને તો બો ની ચાલે એમ. એકી હામતુ લખાવે ને તો ચાલ્યા કરે પછી એમ એવું. હા એટલે હવે એવું જ કરવું પડે હવે એવું જ કરવા પડે. કેમ કે મજા ની આવે.
એક વાર ટાંકી ફુલ કરાવી લેને તો, જલ્દી પટવા ની કરે તું એક વાર જોજે.
હમમ, જેટલુ આપણું એટલુ વધારે વધે.
બરાબર.
અરે મારો એક દોસ્તાર સે, ને મારો એક દોસ્તાર છે તે, તેને કોઈ હો દિવસ લઇ ગિયા હોય ને હે તો પચાસ રૂપિયાનું જ પેટ્રોલ લાખે વધારે વધાર લાખે જ ની ગાડીમાં. મેં કરું આટલું પેટ્રોલ લાખી ને હું ગાડીમાં મલવાનું, જરાક હરખું જ લાખતો હોય તો. તેમાં હો પાહું પેલું ઇથેનોલવાળું આવે.
કંઇ થાયની, એતો મારો ભાઈ પેલા પચાસ રૂપિયાનો
કોણ તારો ભાઈ લાખતો પચાસ રૂપિયાનું
એતો બો પેલા લાખતો, કોરોના પેલાહ અવે તો વધારે જ. તે સમય તો કોરોના પહેલા હું અ સીપ સીતેર રૂપિયા કે કેટલા રૂપિયા હતું, એટલે પચાસ રૂપિયામાં હારું પણ હતું.
મેં એક ટાઈમ પર છે, ને ત્રીસ રૂપિયા બી પેટ્રોલ લખાવતો ખબર કે તને.
ત્રીસ રૂપિયામાં.
ત્રીસ રૂપિયાનું હા એક ટાઈમ પર મેં લખાવેલું મેં.
હમમ, મારો ભાઈ એમ કે કે પચાસ પચાસ રૂપિયામાં તો વલહાડ અવાઈ જવાય, આવાનું જવાનું થઈ જાય.
ટાઈમ પર. મેં કયારે બે હજાર ક્યાર ની વાત તે તો, બો સત્તર અઢાર ની સોળ સત્તરની વાત. ત્યારે તો કેટલા રૂપિયા લીટર બાસઠ રૂપિયા કે તેસઠ રૂપિયા કંઇ લીટર ચાલતું હતું ત્યારે તો.
સીતેર ભી હતું વચ્ચે.
ની ની મે મે જયારેથી પુરાવતો થેયલો ને હે તાર થી ત્યારે લગભગ બાસઠ રૂપિયા કે તઈ ત્રેસઠ રૂપિયા લીટર હતું ત્યારથી મે પુરાવતો થેલો પેટ્રોલ એમ. બાકી પહેલા તો મારી ગાડીમાં તો પેલું પ્લેઝરમાં તો છે ને હે. મારી મમ્મી ચીખલી જાતિ કે ની, પેલું મંડળીમાં હુતી કે નહી પાવાગઢ. એટલાનું દોઢસો બસોમાંથી ચીખલી જાય ને ઘેરે આવી લાગતી હતી.
સારું કેવાય, ને હવે કેટલા જાય.
હ, હવે તો એક ટાકો ખાલી જ થઈ જાય.
આખું ફૂલ જ કરાવવું પડે, ચીખલી જવાના હોય તો તો. હવે ભાવમાં બી વધારો થીયો કેની.
બરાબર.
પેલા પેલા કેટલામાં ફૂલ થઈ જતી હતી મારી ટાંકી ખબર કે અઢીસોમાં એટલે ફુલ. ખી અઢીસો ને આજુ બાજુ બસો ત્રીસ કે એવુ માં જ ફુલ થઈ જાતી હતી.
બરાબર, હવે તો તારે
હવે તણસો નું નાખું તો ફુલ થાય. એમ
બરાબર.
એટલે, આમ તો છે ને આપણે ચલાવીએ કેવી રીતે તેના પર ડિપેન્ડ હોય એમ. ગમે તેમ. તો જ ને મે બી આવતા આવતા ધીરે ધીરે જ આવ્યા કરું બો કંઈ ફાસ ની આવતા શાંતથી ઉભી રહીને આવું કઈ. તિશ્માર ખાન જોવા ની આવું મેં.
બરાબર, અમુક તો બાકી બહુ ભગાવે.
ઓય પેલા ગુણત્તર બધા યાદ છે કે ભૂલી ગયો.
યાદ જ ને.
બરાબર છે અને ચેપ્ટર પૂરું થઈ ગ્યુ ને ગુણોત્તર નહી પૂરા થઈ જાય ભઈ તેવું નઇ થાય રેજે
હમ ઓય આપડો આ ઓડિટિંગ નો કઈ ચાલવાનો કે નહી હારા કઈ આવડે નઈ ત્યાંથી પેલું કરાવેલું ત્યારથી તો
સારા એમાં તો આપણેે જાતે જ કરવું પડેહે એમાં મને નહી લાગે કે કઈ કરાવે હે બહુ
ઓ તો કઈ
કેમ કે આપણા પ્રિન્સિપલ સાહેબ કંઈ કરાવવા નહી માગે એટલે આપણે શું કરી શકીએ અંદર એમ તું મને કે
નઈ આપડું કઈ યુટ્યુબ પર કઈ આવે કે નઈ એટલે એમાંથી નિકલે તો સારું ને સવાલ
અરે યુટ્યુબ પર આવે પછી પેલી એપ્લિકેશન બહુ બધી છે તે તેનો બી આવે
આપણ ને ફ્રી માં જોએ
હા તો ફ્રી માં જને યુટ્યુબ પર તો ફ્રી માં જ ચાલતું હોય ને પેલી તન નામ તો ખબર છે પેલી
અરે પેલું સબસ્ક્રિપ્શન લેવા પડે ને અમુક માંતો
હ અરે તો ની લય તો બી કઈ નઈ પણ તે કેવું કે પેલું જે સબસ્ક્રિપ્શન લીધેલું હોય ને તે થોડું એડવાન્સ ચાલે ને પેલુ થોડું લેટ ચાલે એમ
એટલે બધું સેમજ આવે એમ ને.
હમ હમ સેમજ આવે અલગ કઈ નઈ આવે. હ સસ્ક્રીન મિશન વાળાને થોડું એડવાન્સ મળે.
એ તો તું સબસ્ક્રિપ્શન લેવાનો હતો તો શું ક્યું તું એ.
એ મેં લેવાનો તો પણ હારા પૈયહાં નો મેળ નહ પડે એટલે હારા એમ થોડુંક ઓવરઆઉટ હવે ટ્યુશનની ફી ભરવા જામ કે પછી એ લેવા જામ તેવું જેવું થઇ જાય પછી એમ.
તમે એમજ જો લઈ લેવાનો હતો એમ કેયા કરો તો
તારે જ લઈ લાવવાનું તમાને ભાઈ સિચ્યુએશન તે એવી આવી ગઈ ને બધું કન્ડિશન પર ચાલે ને ભાઈ ગમે તેમ પૈસા બી ની વાપરી કાઢાય ને.
એકદમ હાચી વાત તારી.
હ હવે હજાર વસ્તુ હજાર રૂપિયાની પણ આપણને હજાર રૂપિયામાં ઘરમાં હું હું હીડ પૂરી થાય તે આપણને ખબર હોવી જોઈએ ને એમ.
બરાબર.
એટલે તેની જગ્યાએ પેલું ઇમ્પોર્ટન્ટ થઇ જાય તો એવું થઇ જાય પછી એમ.
હમ આ તો હું કરાવિયા કરે અને આ કરાવીયા કરે ને ટ્યુશન બી છે એટલે
હમ એટલે એટલો બધો વાંધો નહી આવે એમ.
હમ.
થોડું આપણી રીતે પછી કરી રાખીએ એમ ક્રિસ મે એમ પૂછ તો હૂતો હાબળની અરે યાર હલો
હા.
મેમ પૂછતો હતા કે પેલા જે સરે મોકલાવેલા હતા. તેં હામાં જેવા કામ આવે એ નહી ખબર પડે.
હમ.
પેલાં નામ પેલાં આપણે ખબર બારમામાં બી સરે એમ કે તમે કલા એમ કેય તે.
હું.
પેલું સરે નવું પેમ્પલેટ મોકલાવેલું તે એમાં પેલાં નામ ઉતાં તેં પેલાં.
અરે એ તો પેલા આમનું દ્વારા પેલું કોઈ કહેવામાં આવે તે.
હા તેની જ વાત કરું તે હામાં કામ આવે એમ પૂછું મે તને.
એ કે.
એ મને કઈક આઈડિયા નહી આવ્યું એમાં સારા એને કેવી રીતના વાંચીએ ને હું કરીએ તે મને ખબર નહ પડ મને.
એ કે મારે જોવા પડશે હામાં કામ આવે તેં.
મેં તેં ડાળે જોયું પણ હારા મને એકદમ આઈડિયા નઈ આવી આમાં કેવુંક કરવાનું છે તે.
હા જોવા પવુંરે હા એક મિનિટ મેં તને જોમ.
જોની.
હા. ચાલ તો જોય ને કેમ.
હા.
ચાલ તો પછી જોઈ ને કેમ મે તને.
ઉભો રે એકમીનીટ ચાલુ રાખ
હા ચાલ.
હું કેય હા હા ચાલ હા હા.